હાલો.
કેમ છો? હા, મારું વાત સાભળે
હા હા હા. હું મજા, તમે કેમ છો?
હું પણ મજામાં છું, આજે મને મારી સ્કૂલ નો પહેલો દિવસ યાદ આવી ગયો. પેલો દિવસ બહુ સ્પેશીયલ હોય છે. અને થોડા ડર પણ લાગે છે, તને પણ ડર લા લા લાગ્યો હતો તમારા પહેલા દિવસમાં સ્કૂલની?
હા લાગ્યા હતા ને કારણ કે વધુ નવું અ હતું સ્કૂલ, ટીચર અને સ્ટુડન્ટ. પેલા દિવસે મોટા ભાગના બાળકો નર્વસ હોય છે.
હા આ તો વાત તમારી સાચી છે. પેલા દિવસે મોટા ભા ભાગના બાળકો દિવસ નર્વસ હોય છે. સવારે મમ્મી માને જલ્દી ઉઠા ઉઠાયા હતા અને અને તમે તમારી
હમ્મ બો સાચ ચું બહુંત તો નથી પછી મમ્મી મને ત્યાર કર્યા અને સ સમજાવ્યું કે સ્કૂલ સારી જગ્યા છે. નવો યુનિફોર્મ પહેરાવવું. હશેને અ નઈ યુનિફોર્મ, નઈ બેગ અને નઈ વોટર બોટલ. સાસ બલ રુચિ છે મમ્મી મને મળાવે
હમ્મ, આ તો વાત તમારી સાચી છે અ સ્કૂલમાં નવી યુનિફોર્મ, નવી બેગ અને વોટર બો બોટલ મળીશ. એક્સાઈટેડ પણ ફીલ હોય છે તનું થશે?
હા હા મને પણ.
સ્કૂલ કેટલી દૂર હતી તમારા?
ઘરથી લગભગ અ પંદર મિનિટ દૂર સ્કૂલ બસમાં ગયા હતા કે મમ્મી પપ્પા મુકવા ગયા હતા.
મારા તો પાપા મૂકવા ગયા હતા.
સ્કૂલની બિલ્ડિંગ જોઈને શું ફીલ થયું?
મને સ્કૂલની બિલ્ડિંગ જોઈએ તે બહુ મોટી લાગી હતી.
હમ્મ ઘણા બાળકો હસ તેને ત્યાં
હા, બધા પોતાના મમ્મી પાપા સાથે હતા.
કોઈ રોતા પણ હતા
હા ઘણા નાનો બાળકો રોતા હતા.
તું રોયા હતો?
હા હું થોડું ઘણો રોયો હતો
હમ્મ. હમ્મ હમ્મ. સારા ટીચર હોય તો ડર ઓછો..
હા ટીચર બહુ કાંડલી વાત કરતા હતા. તો ડર કમ.. થઈ શકે.. ક્લાસરૂમ અમારા સ્કૂલમાં ક્લાસરૂમ હતી કલરફુલ હતી અને વોલ્ પર કાર્ટૂન ચાર્ટ હતા.
વાહ તને કઈ વસ્તુ સૌથી વધુ ગમે છે ગમે હતી.
મને ક્લાસરૂમના ટોઇસ અને ડ્રોઈંગ્સ..
તને બેન્ચ પર કઈ બેસવામાં આવ્યો.
હું મિડલ રૂમાં બેસડો.
હમ તારો ફસ્ટ ફ્રેન્ડ ક્યારે બન્યો.
મારા ફર્સ્ટ ફ્રેન્ડ રિસેસ ટાઈમમાં બન્યો હતો.
શું નામ હતું એનું.
એના નામ આરવ હતા.
પછી વાત કેમ શરૂ થાય.
એના પછી તો પૂછ્યું કે તારું નામ શું છે. સિમ્પલ રીતે ફ્રેન્ડશિપ થાય ગઈ એના રી.. તે .
પેલા દિવસ શું શીખાવ્યું.
મને ટીચરે પેલા દિવસ મોસ્ટલી ઇન્ટ્રોડક્શન અને રૂલ્સ
જેમ કે.
જેમ કે સાયલેન્સ રખવું લાઈન્સમાં ચાલુ અને હોમવર્ક ટાઈમ પર કર્યું.
તું હોમવર્ક કરે. ત્યારે ઠીક. તે સ્ટીક લાગ્યા હતા.
ના પેલા દિવસ ફ્રેન્ડલી હતા.
હમ્મ એસેમ્બલીમાં ગયા હતા.
હા હું સવારે એસેમ્બલીમાં પ્રેયર માટે ગયા હતા પેલા દિવસ પ્રેયર કરતા ઓકવર્ડ લાગી હશે. .
ટીફિમાં શું લીધું હતું.
હું ટિફિનમાં સેન્ડવિચ અને બિસ્કુટ લીધી હતી
ફ્રેન્ડ સાથે શેર કર્યું
હમ હું કરયુ ફ્રેન્ડ સાથે
રીસેસમાં શું કરતા હતા
હું રિસેસમાં ગ્રાઉન્ડમાં ગયા હતા અને ખેલવ્યું હતું
બો સરસ કઈ ગેમ રમ્યા હતા રિસેસર્સ મા તમ લોકો
હું માર ફ્રેન્ડ સાથે કેચ કેચ ગેમ રમ્યા હતા પહેલા દિવસે જ મજા આવી અલગ હોય છે ધીરે ધીરે ડર ઓછો થાય ગયો તને તને સ્કૂલની સ્મેલ પણ યાદ હશે
હા બુક અને ક્લાસમની એક અલગ સ્મેલ હતી અ તને હોમવર્ક આપ્યું હતું તું પેલા દિવસે હ
હા થોડું ડ્રોઈંગનું કામ આપ્યું હતું પહેલા દિવસે ઈઝી હોમવર્ક હતું
અ તરે સ્કૂલની બેલનો અવાજ ગમયો હતો
હા મને સ્કૂલની બેલો નો અવાજ બહુ ગમે છે પેશિયલી રિસેસની બેલ
તને કઈ ફરી મુમેન્ટ યાદ છે?
અમારા તો એક બાલક ક્લાસરૂમમાં રસ્તો ભૂલી ગયો હતો.
પછી?
પછી ટીચર અને ઓફિસ શોધી લઈ હતી, અને પેલા દિવસે આ ઇન્સિડન્ટ કોમન થઈ ગયા હતા.
તારે ડ્રોઈંગ અહ રમેહ હતી સ્કૂલમાં
હા મને અ સ્કૂલમાં બહુ ગમે હતી કલરિંગની પેન મજા એવી અલગ હોય છે સ્પેશિયલી ક્રિઓન્સ વાપરવાની તને બ્લેકબોર્ડ જોવી એક્સાઈટમેન્ટ લાગી હતી.
હા ટીચર ચોકથી લખતા હતા એ જોયું સારું લાગતું આજકાલ સ્માર્ટ બોર્ડ આ ગયા છે
હા ટેકનોલોજી ઘણી બદલી ગયા પેલા દિવસે સ્કૂલ કેટલા વાગ્યે પૂરી થઈ હતી
લગભગ બોપરે બોપારે
હા પછી ઘરે આવીને શું કર્યું તું
મમ્મીને બધી વાત કરી મમ્મી એ શું ખાવું એ જોઈ સ્કૂલ સારી જગ્યા છે
હા તો વાત બહુ સરસ હોય છે પછી બીજે દિવસે સ્કૂલ જવાનું મન થાય તમારા
હા કારણ કે નયા ફ્રેડ બની ગયા હતા
હમ્મ એટલે પેલા દિવસનો ડર ગાયબ થઇ ગયો હતો તમારો ને
બિલકુલ તને લાગે છે કે સ્કૂલ લાઈફ ઇમ્પોર્ટન્ટ છે
ચોક્કસ સ્કૂલથી ઘણું શીખવા મળે છે ઓનલી સ્ટડીઝ નહી પણ ડિસિપ્લીન અને ફ્રેન્ડશીપ પણ સારું મળે છે સ્કૂલ મેમરી હમેશા સ્પેશલ હોય છે ને આજે પણ પહેલા દિવસની કેટલી વાત યાદ છે
હ કારણ કે એ નહી જર્ની ની શરૂઆત હતી
હમ્મ તને અ ફરી એક વાર સ્કૂલ લાઈફ અ જવું હતું તો-
હા અ સ્પેશલી તે ટેન્શન બ અ અગર વહેલા દિવસો
હમ્મ સેમ હું પણ આ દિવસે જીવાનું હતું સ્કૂલ લાઈફ ન ઇનોન્સ અલગ હોય છે એના પહેલા દિવસની નર્વસને સ્ટ મેમરી હોય છે
બહુ સાચી વાત તમે બોલ્યા હો
હમ્મ સ્કૂલની મેમરી અલગ હોય છે સ્કૂલમાં અ બહુ સારી વાત શીખ્યા મળે છે અને ટીચર પણ સારું હોય છે
અચ્છા તમારો સ્કૂલ સ્કુલ મા અ તમારો ફેવરેટ શિક્ષક કોણ છે
અમારાં સ્કૂલમા અમારા ફેવરેટ શિક્ષક ઇંગ્લિશ ટીચર હોય છે આ બ સ્વીટ અને કાઈન્ડ હોય છે ફન્ડલી નેચર છે એના અને તમારો તમારો ફેવરેટ ટીચર કોણ હોય છે
મારો ફેવરેટ ટીચર તો પીટી સર હતા
વાહ ચલો હવે પછી મે લ્યે
ઠીક છે બાય
બાય